ઓ મયુરભાઈ બોલો. હા, હા, બોલો, બોલો, અજય ભાઈ, બો સમય પછી.
બ, અત્યારે આમ કામ કઈ હતું, નેવરા હતા, ફોન કર્યો.
અચ્છા, એવું છે? અરે, તો બઉ કામમાં આવે ભાઈ. તમે તો પૈસો, પૈસો જ કરો.
અત્યારે જોબ ઉપર જવું પડે ને, ભાઈ.
આપણે ઉમરની ગ એટ હવે તો પૈસો યાર જોઈએ ને, યાર.
હા ભાઈ, કેવો કાલે વરસાદ!
હા, વરસાદ ની વાત જોઈએ છે અમારે તો ખેતી વાળા માણસો હવે વાવણી કરવા માટે વરસાદ જો હ.
અમારે તો અહીંયા વાદળા દેખાય છે. એવું છે કે વરસાદ આજે આવે એવું લાગે છે.
હજે હ આવ્યું નહી હોય ને, વરસાદ.
ના, એવ્યો તો નથી, પણ આવવાની આશા લાગે.
અચ્છા, એવું છે તો અમારી એમ જ છે. વાદળા તો હે, પારકી આશા સદા નિરાશા વાળું છે. કૂ
હા, એ તો હવે ભગવાન ની કૃપા, ભાઈ.
ભગવાનની કૃપા નહીં થઈ. તો હવે વાવ, બોર, કુવામાં પાણી પણ નહીં રહી તો દુષ્કાળ ની સુવિધા થઇ જશે. દુષ્કાળ પડશે, સ્થિતિ આવશે, દુષ્કાળની.
હા, તો તમારે બધા ખેતીવાડાઓને બહુ નુકસાની હોય છે.
ના, ના, નુકસાની ખેતી નહીં આવે, નુકસાની ખેતીના ભાવ માં વધારો થાય છે.
કોઈ પાસે કઈ હાસ્ય નહીં, જમવાનું તો હવે સાશે ક્યાં?
હલો.
હા, ભાઈ.
અચ્છા, અચ્છા, હા તો એ તમારો મિત્રધશ હશે એમને.
હા થોડોક નેટવર્ક નો ઈસ્યુ આવી જશે.
હ જીઓ વાળા અને એરટેલ વાળા નેટવર્કને ક્યાં કરો.
હા અત્યારે તમે હાલમાં ગયા છો.
અત્યારે હું છું પોરબંદર. હા અહિયાં મારી કોલેજ ચાલુ છે બાકી બાપ. પાણી બધું તમારા ગામમાં હશે ઉના.
હા. હા ઓ અમે દુના ગઠઓ. જુનાગઢ હા જુનાગઢ જોબ ચાલુ હૈ ને. હા અન સિમા.
અચછા ત ત સારું સારું ભાઈ.
હા ભાઈ હવે કરવી પડે ને હવે એમાં તો ના તો નહી પડે.
જોબ તો સારી ભલે ગમે ફિલ્ડમાં જોબ હોય સારું કેવાય.
હા. એક વાર જોબ હા ઘરે બધીને શાંતિ હો ભાઈ.
હા
હા જોબ તો કરવી જ પડે જોબ વગર તો હવે બીજું કઈ શ જાય નહી.
કોઈ ઓપ્શનનું જો જૉબ વગર.
હા. હા ના કે અમારે પા ખેતર તો નથી ન કરે હજ ખેતરમાં કઈક કરત.
હા એ પણ છે ને કે જેની જમી હોય ને એક ઓપ્શન તો ખરો કે કઈ જોબ ના થડે તો જમી માં તો થાય.
હા.
હું બાકી હવે આપડે જોઉ ને ગેસ ના તો હ ડીઝલ પેટ્રોલ ના ભાવે વધવામાં જ છે.
હા ખેડૂત લોકોને પાછું મારો બહ થઈ ગયો.
આ પછી ઉ મારોને આપડે યુક્રેન ને ઈરાન ઈઝરાયલ ન યુદ્ધ સારું છે એટલે દેશમાં. આવ ફ્યુલ નો કેટલો ભાવ વધવાવામાંુ ક્રુડ ઓઈલ નો.
હા હણા. પેટ્રોલના ભાવમાં સાર રૂપિયા વધારો થયો.
હા એ સો રૂપિયા ના આંકડાે પાર થઇ જાય ને.
હા ફો રૂપિયા માચ્છર હો ગયા.
એટલે જ ને ક્યાં પેલા નેવું રૂપિયા હવે સો રૂપિયા પલસ દસ દસ રૂપિયાો વધારારે થઈ જશે. ફરેેશમાં.
હા.
એમ ગેસ ના ભાવમાં તો ડબલ ગણો વધારો. પેલા હજાર અગિયારસો ન પડતો અત્યારે ઓગણીસો નાો પડે છે.
હા અત્યારે તો એ જ વાંધો છે.
હ એટલે જે પ્રોપર સિટીમાં રહેતા હોય એને તો સિલિન્ડર એલપીજી પર જ જીવન. એને તો લેવો જ પડે ફરજિયાત.
હા વધારે પૂતું એલપીજી નો યુઝ કરે તો વાંધો ન આવે.
હવે તો અહં લેવું. લેવો પડ ને ુ કરવો જ પડેને સિટીળાને.
હા સિટીમાં બ વધારે પૂરતો એલપીજીનોો જ યુઝ થાય એટલે એ જ યુઝ કરે બધ.
હા પછી એ ભાવ અગિારસ ના બે કરે કે અગયારસો ના ત્રણ કરે એ લોકો તો લેવું જ પડે.
હા હ બાઈક માં આવે. બાઈકમાં હવે સીએનજી નો યુઝ કરે તો વધારે સારું તો પેટ્રોલ ન કે ડીઝલ નો ભાવ ઓછો થાય.
હા. અ આગ તમા ધનો આવેવે બાગ અત્યારે તો છે ઇલેક્ટ્રિક નો જમાનો ચાલુ છે હવે જોઈએ ક્યાં સુધી ચાલે
હા ઇલેક્ટ્રિક એ ઇલેક્ટ્રિક એ એક જોતા સારી વસ્તુ હો કે એમાં બધી વસ્તુનો સ્ત્રોત જળી જાય ને પાછો નોર્મલી રીતને આપડે બધી ઓપ્શનમાં મળી થ ગઈ
હા તો એક ઇશુ કે બહુ હાાઈ હિટ થઈ ગયું તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય
હા
બાકી બહ હાઈ હિટ મ તો યાર આ આપણે ઉનાળાની સિઝનમાં થોડીક બહાર કઢાયીને
હા અ ઉનાળાની સિઝનમાં પછી વધારે પૂરતી ઇલેક્ટ્રિક સારી એ વસ્તુ નથી
હમ ગમે ત્યારે હીટ પકડી લઈ
હા વધારે પૂરતી હીટ પકડે એટલે ગરમ બહુ થાય
હા હ ગરમ બહ થયો હું કે તમે બાકી આપડે જુનાગઢ કેટલા વર્ષથી છે જુનાગઢ
વિના કર્યા ત્રણ વરષ થયા
ના બે વર્ષ
હા જોબ ના બે વર્ષ
અચ્છા સારું છે પગાર બગાર
હા બગારઓછા પણ હા તો હવે જોબ કરવી પડે એવું હે ભાઈ
હા ઓ તો કરવી પડે તમારે પે આયુ હા થોડાક પૈસા માં તો હવે રેવું પડે ને આનંદમાં
હા હા
અમારે પંદર દિ ઇન્ટર્ન શિપ પૂરી થાય એટલે જોબ પછી લાગી જશે ભાઈ
હા કેટલોક સમય રયો
બસ દિવાળી દિવાળી શ ઇન્ટનશિપ પૂરી થાય જાય પછી તો આપડે જોબ હોય તો એ લોકો ટેસ્ટ માં ના પાડે તો પછી આપડે ખુદ નો ઇકોડિંગ પેન સે ક્યા શું
હા પછી તમને જોબ સીધી આવી ગય કે જોબમાં વાર લાગે
હા એ લોકો ના અમુક ટકા વેકન્સી હોય એ લોકો સે એ અપરુવલ કરે આપડે જોઈતી હોય તો
હા એ પ્રમાણે પછીઆપડે જોબ અ ઓલો સેલરી આપે કે તમને પેકેજ આપે વરહ નું
નહી પેકેજ હા એ પેકેજ હવે એ કે પ્રોવાઈડ કરે પેકેજ આપણે પોહાય તો જવાનું
હા એ પણ સારું ને એક એક જ હારે તમને સેલરી તો આપી જ દે
હા એ સારું ને વરો દિવસમાં અંદાજી કે આપે વર્ષે અઢી જેવું થાય બહુ એ કે લાઇટ હા એટલે ઇન્ટર્ન શિપ પૂરી થાશે પછી એનું સર્ટિફિકટ આવેને ત્યારે કામ લાગ્યા
હા
અઢી જેવું થાય અઢી અમુક ને બે પ્રોવાઈડ કરે અમુકને ત્રણ પ્રોવાઈડ કરે
હા તમે ક્યાં અત્યારે પોરબંદરમાં કયા રૂમ રાખીને રહ્યો પીજીમા
રૂમ રાખી ને હા એ આપ એક તો ખ ફ્રીડમ તો મળી રહી આપણા દોસ્તાર હોય કે ના હોય બાર ના હોય.
હા અને જમવાનું આપણે આપણી રીતના સારી રીતના બનાવી હકીએ.
જમવાનું છે આ સારું બનાવાનું બાકી બહાર જમી આવાનું. ઓપન તો હોય જ
હા રૂમમાં એક સારું જ છે ને એક વસ્તુ
હું બાકી તમારા છોકરા શું કરીશ રાહુલને
બા રાહુલ જે મજા જ કરે
કેટલા પાંચ વર્ષ ન થઇ ગયો કે
અન
હલો પાંચ વર્ષ તો થઈ ગયા રાહુલ ને
હા પાંચ વરનો થઇ ગયો.
હા તો હવે તો આ વખતે એને આપણેે મારા મંદિર માંથી હવે પ્રાાઈમરી માં પગાડવાનો હશે કે.
હા પ્રાઈમરી માં બેસાડવાનો છે.
હા તો એને સારું સારું શું કે એકડા બગડા પડે જ કે નહી.
હા શીખે ક્યારેક ક્યારેક પણ ભાઈ મોબાઈલ સિવાય હવે બીજી વસ્તુ હટતા નથી.
તમે એ જ બોલ કરતી હતી ને તમારા સોકરાને આરીતે મોબાઈલ આપીને
હવે જિંદગીથી મોબાઈલ ની જ માંગ કરે છે તો હું કરું.
ના પણ જમાનો પ એ જમજી લોકો ને અત્યારે મોબાઈલ ના હોય તો કઈ ના કરી શકીએ. જમી ના શકે. અત્યારે ક્રેશ બધો હા અને તમે બધું પ્રોવાઈડ કરી દધો એટલે તો અત્યારે તેને મોબાઈલ વગર ખલે સ્કૂલ જવાનું મન નહી થાય તો તો
હ આપીએ નહી તો પછી રડે.
હા એ પણ છે ના થ થોડું ધ્યાન નાપજો ભલે રડે ખાલી અમુક સમય મર્યાદિત પ્રમાણે જ આપજો બાકી તો એમાં ગેમ રમી રમીને પૂરું થઈ જશે તમારો
ના એમ તો એના એના મમ્મી ટાઈમ પ્રમાણે જ આપે ફોન
આઠ નવ કલાક મોબાઈલ યુઝ કરતો હોય ઉમરમાં તો આપણી ઉંમર માં શું સાથે
ના ના એટલો બધો યુઝ નથી કરતો હજી.
બાકી બ શાંતિ પરિવારમાં હા તો આવો ને ક્યારે. પોરબંદર વિશે આપડે બધા ભેગા
હા હમણાં થોડાક સમયમાં આવવાનું જ રહેશે એ બાજુ.
જોબોબમાંથી ત્રણક ચાર દિવસ ચલાવી ને આવો ને એટલે આપે મુલાકાત કરીએ. હા ચોક્કસ કરજો કોલ આપડે બધા ભેગા થશું.
હા હા આવું એટલે ફાઈનલ કોલ કરીશ.
હા તો વાંધો ને હલો આપડે નિરાતે પાસે ફોન કરશું.
હા કઈ વાંધા નહી સારું હાલો બાય.
એ હાલો રાખલો.